હેલો. હા.
બોલ બોલ શું કરે છે.
કઈ ને જો બેઠી હ હું કહ હાલો ફોન કરી વાત કરી.
હ કેવા ગયા પેપર.
અરે વાત જ પૂછમાં આવ્યા એવા ગ્યા એવું હે હવે તો.
એમ. સી. ક્. યુ માં શું હલા થ હે કે
એમ શીખ. કે માર હાવ મારી હાવ બેકારમાં બેકાર હાલત હતી એક તો પેહલીજ બેન્ચ હાવ એટલું કંટાળ નેરવસ ફિલ થાય ને આવો પાપડી હામે જ ઊભા હાવ
અહ હ.
એમ થાય પેપર ની મોત નો આલુ ભરી ગયા આપડે. ફોર્મ.
કેટલા બધામાં કેટલા કેટલા એમ. શીખવા જાતા.
મારે તો હું કહ ને તો માર ઓમ પંદર જ કેવાય ને બધાય માં સળંગ પંદર હાચા આઈ સા.
હમ્મ.
માર બઉ માર્ક કપણા એમ. સી. કિયુ. માં તો હવે. એટલે ઇંગ્લિશ એમાં બાર જ હાચા એમ. સી. ક્યુ. માં હાવ મનેં ઇંગલિશ એકતો આવડે ની ને કુઈતરાજ ઈંગ્લિશ ના પેપર જ હતું હાવ ભંગાર ના પેટનું.
અહ હ હ કાઈ વાંધો નઈ હાલ્યા રાખે એવું કઈ ન હોય.
હ ઈજ ને એટલા જ મતલબ મેક્સમા પંદર જેટલા જ હચા હે ઓમ બધાય માં. હાલ ઇંગ્લિશ માં બાર જેટલા હે. તારા
મારે હવે મારે કેમેિસ્ટ્રીમાં એકમાં તેત્રીસ હે હ બાકી બધા એમાં તો હ હ હ હાવ ઓછા હે.
પચીસ.
પચીસ એ નઈ હોય ઓછા ઓછા હાવ.
પ્રીત તોય રાખ.
એમાય પાછું થીયરીમાં ભેગા ન છી આયા એટલે તો પૂરું.
હાલ લેવા પેપર જ કેવા. કઇ તા કે ખબર જ ન પડે. ફિઝિક્સ માં તો હાવ આઈ. એમ. પી. નઈ.
હા અને મારા તો થીયોરીમાં ભેગું નથ થયું થીઅરીમાં તો તું વાત જાવા દે, મને તો હું કેવાય મને કેમેસ્ટ્રી ને ફિઝસમાં તો મને બીક લાગતી તી, કે એમ થાતું તું પાસ થઈ જવ ને તો હારુ. પછી ઓલો ગ્રેસિંગ આવી ગયો ને એટલે વાન તનું આવ્યો.
હ, એટલે કેટલા ચાર ગ્રેસીંગ આઇવા કે ત્રણ આઇવા.
પણ કેવું થયું. ચાર એટલે બે વિષય મળી ને ચાર હતા. કેમેસ્ટ્રી ને ફિઝિક્સ મળી પણ એમાં કેવું થું મારે એમ ચારમાંથી તો હે ને ત્રણ તો મારે હચા જ હતા. ઓલરેડી જે હચા હતા. એમાં જ ગ્રેસિંગ આવ એવું મને થતું હતું ને,
હ, હાચી વાત. એવું થાય. અમુક ને
પણ એમ નહી વાંધો આવે ફિઝિકસમાં મને.
હ, એલી એમ તો ખબર નહ હ તો ધક ધક થાય છે. મેટા કે ને કે હા આવે એમ, હ, હ, ઉપરવાળો બચાય. કઈક હારું આવે તો હારુ બાકી. કે આપણે હું કેહુ.
શું કાઈ ધાર્ય હે માર્ગ તે.
નઈ એલી આમાં હું તારું ધારું તારેય. આમાં પૂરું થઈ જાય. ધારૂ તોય મન તો એટલી વીક લાગે તો હ એમ સ એક ખોટું એટલે પૂરું.
હા એ વાત સાચી તારી.
ખોટુ એટલે ચાર માર. ત્યાં યાન કરતા થિયરી કઈક હારી. મા એયુ ગમે બાકાજીકી કરી. ના એલી પણ આમ ઓમ તો આપડે કઈક બે અલા ફાકાચીકી કરે તો એક માર્ગ તો મળી જાય. એમ. બે માર્ક હોય તો અડધો. તોય એક અડધો જ.
હા એ વાત તારી હા. બાયોલોજી ન તો હારુ ગયું છે. ને તારે એ તો બધે કેતા તા હેલું હતું.
બાયોલોજી એલું મન તો હવે યાદ નથી. ઓમ તો હારે જ ગયું હ ખબર. નીય
હમ્મ, મારે ખાલી ગણિતનું ભૂગાર ગણિત હું કેવાય ફિઝસ નું ભૂગાર ગીયુ.
બાકી તો હારજ ગાય. હાચી વાત પણ આ વખતે એ ત્યાર કઈ દુશ્મન કાયધી એ ખબર નો પયડી હાવ.
હા, સ્કૂલવાળા ઓયે એવી દુશ્મની કાયધી અને પેપરવાળા ઓયે એવું જ કર્યું.
તો હાવ કાઈ અને સ્કૂલમાં જી પ્રશ્ન મહેનત કરે તેવા જ કે કોઈ આવ્યા જ નોતા હાવ.
હા થ ફિઝિક્સનું પેપર તો જો તું હાવ આઈ એમ પી માં જ હતું.
ક એક અલપૂર્ણ તરંગ વેક્ટિફાયર બસ જ હતો.
હા, બસ તો પછી હું યાર કેવું મને તો ખોટું લાગતું તું એમ થતું તું કે વિશ્વાસના કરાય સ્કૂલ વાળામાંથી.
તો હાવ આમ, આપડે કાઈ કોયે ન હોગી બીજુ તો
હાચી વાત એ પછી એમ કે તમને ગેરંટી આપીથી. એને પોચાયતોને પાછા સ કોઈ વાર અમે
તો હાવ કેમેસ મને તો હે ને કેમેસ મા મારે ભેગા નોતા થયા. કે અમારે ફિઝિક્સમાં ભેગા નથ થયા એમ તો. હા, એ એમ કેતા તા કેે એને હેને એ પણ એ કેહે ને મારે બે પ્રશ્ન બે માર્ક ને ત્રણ માર્ક કંઈ કેતા તા અવે, ખબર નંઈ પછી
કાંઈ ની, પાસ તો થઈ જાહે ને ઈ બધાય?
હા, ઈ તો થઈ જ જાઈ ને અવે.
વૈસાલીને બઉ, એ તો હોશ્યાર એ.
હેં?
હોશયાર હે એ તો એમ.
હા, એ તો જોડે નીટનું કરે હે.
હમ, પછી નીટ ને હા, હા, કાં?
હા.
કાંઈ વાંધો નઈ, થઈ જાહે બધાયનું, કાંઈક તો ભગવાન ધ્યાન રાખશેને.
હા, એ તો બચાવે, ત થાય અવે.
હમ્મ. આપડા હાથમાં તો કાંઈ નઈ.
ઈ તો રેજ ને. હવે, હવે, ટાઈમ આવે તો હારી છે અવે, ટાણા ખબર પડે.
મને દનતા રિઝલ્ટ જ નઈ જોતું, પાછું આયવુ એવું વયુ જાય ને.
એ તો અમારી પાસ સુું ધારવાનું હોય, અવ ગાંધીનગરના ધક્કાને હાવ.
હાચી વાત છે, તમારા પાહે છોલ બઉ થાહે કાં?
તો યાર, હાવ પેલા દસમાં પછી બારમાં હા, મું કઉ આડ જામજ દોડતી જિંદગી તો આપડી નીકળી જાવાની.
હા, ઈ ઓલા સરકારી કામમાં યાર વાત બોઉ લાગે હું.
ઈજ તો પાછો તો આંઈયાથી આમ મોકલ્યા આંયાથી ત્યાં મોકલવ
ઈજ ઈજ એ ઈ લોકોનો વાંધો જ ઈ આવે, એક ઠેકાણે બધું થાતું નથી ને એનું મેળા આવે યાર.
હા ઈ તો આમથી આમ મોકલે, આમથી આમ મોકલે, પસી આપડે પાંચ ઝેરોક્ષું કરવવા જાવાની ન ન્યાં દસ્તાવેજ, ભાઈ પૂરું કરો ન
હાચી વાત છે.
તો એક નામમાં ખાલી થોડુંક કંઈક ફેર હોય ને એક અક્ષરનું કાં બે અક્ષરનું તો હાવ પૂરું થઈ જાય.
હાચી વાત.
મારે ત ખાલી એક જ અક્સર ન હોય તોય.
હમ્મ.
મે કીધું માયગયો સુધારવુ જ પડે નકર તો હું કરીય પાસપોર્ટમાં અમારે પાસુ
મારે એવું થયું તું આધાર કાર્ડમાં નામ સુધારવાનું હતું ને.
હમ્મ
એવુજ થિયું તું મેરે
તો યાર મારે હજી આધાર કાર્ડ એક જ હ તો એમાં એમાં તો હ વાંધો ન આવતો પણ આ રિઝલ્ટમાં બહુ વાંધો આવે.
હમ્મ વાતું બીજું તો હું કરવું તો જોયેણે નથી હરખું નામ તો પ અચ્છા
હા પાસપોર્ટ રિન્યુ કરાવી તો પછી જોઈ જ ને ડબલ જગ્યા એવું હોય હતી કે તમારું.
હમ હ.
બસ નીં આવ ને ઘણી એ થાય હવે.
હા એ વાત ત રહ્યા છે.
બોયલ બ છે ત હક કર.
બીજું કઈ જો અત્યારે તો શાંતિ હે પછી હવે. મહારાષ્ટ્ર ત તોું આવડ. રાજકોટ ડ્રાઈવિંગ. સ્કૂલમાં તે ફોરવ્હીલ શીખવાની હાલતા રહ આવું.
અહં શીખશ ભ બીજી ક.
ન્યાજ શીખવાની હછી વારો ન થયો મહારાષ્ટ્ર જ પછી જવાનું હો.
હ તે કપડાં વપડા લઈ લીધા કે નહી. હબરડા.
કપડા તો. ઢોગલો એ ખેલેવા ન.
એ આપડે લેવાના તો ભલેન ઢગલો ગમે.
હા લઈ લઈ ઢગલો કરીઈને નાખદો ને. પહેરવાના નઈ કઈ ખાલી લેવાના.
હા. પસ પાસો કાઢ નાખ.
એક એક વાર પેરીને વેચી આવાના. એક જવાર તો કેટલા કબટમાં કપડા. વિચાર ને મને જો. તોય ટાણે કઈ ના મળે. એટલા કપડા ને તો મને એમ થાય કે આ. છે આ નથી મને એમ થાય આ કમ્ફર્ટેબલ નથી આ કમ્ફર્ટેબલ નથી. ચલ્લો હું નાઈટડ્રેસ પેર લવ બોલ.
હા એ આપણને એમ થાય આપડા પાહે કપડાં નથી પણ જેથી કપડાં કાઢવા જયારે આપડે હે આપણે ધોવાના કે કઈક આવું કઈક કામ આવે ને કપડાંનું આપડે થાય કેટલાય કપડાં પણ પેરવા ટાણે એકય ક કપડાનો
હા તો હું બેસીસ.
હમ્મ, હમ્મ
હા એ લારા બીજું તો હું કરે.
હા હવે. કઈ નહી હોઈ શકે
શું બીજું તો હું કાય કપડા લીધા રાખુંને પહેરેલા.
કરવાના
શું કે.
જેટલું હોય એટલા લીધા ઘરવાળા કપડા. સોપિંગ તો હાઈલાજ રાખે.
એને બહુ શોખ હે કા કપડા નો.
હા એનેય બહુ શોખ હે.
એને લાગે જોતા નવા નવા પહેરા રાખે.
હા એનેય બો શોક. સ્નેપ માં હે તારી.
હા હોય જ ને પેલેથી હે.
મારાંમાં નથી.
હમ્મ તો પછી મને રિક્વેસ્ટ ના નાખ્યો.
યોગ્ય તારો.
તે હજી મને રિક્વેસ્ટ ના નાયખી એમ કવ.
તારી કોઈ આઈડિયા મને નથી ખબર એલી. તારી દી ની બધ બતાવે હે તારી નથી બતાવતી.
હા હું તને વોટ્સએપ કરી દઈશ હાલને.
હા તો તું કરસે ને
હાલસે ને.
પણ છેને મને માં તારી દી ની બતાવે. અહીંયા અદિતિમાં તારી બેન હે ને.
હા હા
હા એની તા તારી નથ બતાવ.
હા ઈ નંબર તારામાં સેવ હે ને એટલે મારા દીદી ને બતાવે સમજણો એટલે મારે ના બતાવે મારી હે ને એ બીજા નંબરમાં હૈ.
હા એ મને મોકલજે ને આવા વોટ્સએપમાં
હા વાંધો ને હું તને વોટ્સએપ કરી દઈશ ચાલ ને ઓલા દિન નોકી કર પાછું ભૂલી ગઈ હો. હવે આજે હમણાં દઈશ.
કરી ને તો તારી બેન ને બતા અંકો આ તો બેન હે.
ના ના બેની નઈ હું મારું મોકલીશ તને હમણા આપડે ફોન રાખીએ ને હરા ખુંજવે છે ને ફોન રાખીને હુ તને વોટ્સઅપ
હા તું ક દે ને એટલે હુ પસ તને મોકલો એસેપ્ટ કરીજે પછી મોહેકે તો બધું ઈ બંધ કરી દીધું ને કઈ ઇન્સ્ટા ને સેમ
પોણે
મહેક એ
એને કરી દીધું હશે હું કરું હાલતાના પગ પાંચ મિનિટમાં બાય બાય બાય.